તો
હા કેમ છો બેન મજામાં?
હોઉ એકદમ મજામાં તમે કેમ છો બેન?
બસ જુઓ એકદમ મજામાં. જુઓ છે ને આજે અમારે ત્યાં છે ને પાણીના મીટર નાખવા માટે આવ્યાતા. કારણ કે છે ને બધાનો બહુ જ આમ દુરપયોગ એટલો બધો વધી ગયો છે ને. કે જે આવે ને એ બસ નળ ચાલુ કરીને બેસી જાય. અમારે કામ વાળા પણ આવે ને તો કામ વાળા ને બસ- છૂટટા પાણી એ જ નળ ચાલુ હોય ને ત્યારે જ એમને વાસણ ધોવા જોઈએ. હું અહિયાં થી કેટલી બૂમો પાડું. કે બેન તમે નળ ધીમો રાખો અથવા થોડું પાણી કાઢી લો. પણ ધીમોય નહી કરવાનો અને છે ને ફાસ્ટ પાણી ફાસ્ટ નળ રાખવાનો. તો જ એમને વાસણ ભરાવે પાછું વાસણ ધોવામાં તો ભલી વાર તો હોય જ નહી હા. એ તો આપડે પાછળ એમને કેવું જ પડે કે જે બેન જો આ વાસણમાં પાવડર રહી ગયો છે આ વાસણ હજી એઠા ને એઠા જ છે. એટલે હું એમને કહું કે તમે ધીમો નળ રાખશો ને તો તમે છે ને વ્યવસ્થા િત રીતે તમે હાથ ફેરીને ધોઈ શકશો. પણ એમ સમજે જ નહી, પછી નાવા બેસે ને તો છેને મારા હસબન્ડ આમ પાણી ઢોળે જ જાય ઢોળે જ જાય માથા ઉપર થી પછી મારી મોટી બેસી છે. એ મોટી જેવી પણ બસ એને પાણી ઢોળવાની એટલી મજા આવે ને. એટલે મને એમ થાય કે સારું છે ચલો મીટર નાખવા તો આ આવી ગયા કે એ બાને સમજીને લોકો એમ થશે કે અત્યાર સુધી મફત માં મળતું હતું ને તો એની કિંમત નતી. હવે પાણી નામ મીટર આવી ગયા એટલે તમે જેટલું પાણી વાપરો એટલા તમારે બિલ આવશે. તું તમારે ચૂકવવું પડશે એટલે ચલો એ એમ તો થોડી સદબુતી આવશે. કામ વાળા તો એમને તો કઈ મતલબ જ નથી આના. એમને ક્યાં બિલ ભરવાનું છે એટલે એ તો એમની ઉપર તો આપડે માથું ઉભા જવું. પડે એ બી વસ્તુ છે. કેવું બેન તમારું આની પર.
બઉ સાચી વાત છે હ. પાણી ન કોઈ એમ બચાવ કરવાની વાત સમજતું જ નથી ને. અમારે પણ જે બેન કામ વાળા આવે છે ને એ પણ એવું જ કરે બોલો. આખો ન ચાલુ જ રાખ. પછી નીચે હું તો ટબ મૂકી દઉં તો ટબમાં એ જેટલું છલકાય એટલું. છલકાવા જ દઈ પણ છતાંય ન તો ચાલુ જ રાખી અને મારે ને. કેવું પડે કે માસી આજે પાણી નથી આવ્યું તમે બંધ રાખો એમ. પણ એ સમજે જ નહીં ને કેમકે એઈ લોકોને એવું ખ્યાલ જ ન આવે. અને તમે જ્યાં બેન કીધું ને કે નાહવા મા કોઈ સમજતું નથી સાચી વાત છે. તો દિવસમાં બબે વાર નાઈ કેમકે સવારે જાય ત્યારે નહી જાય. અને વળી પાછા નોકરીએથી આવે ત્યારે આવીને નઈ. અને છોકરાઓને એ ભાઈ સ્કૂલે ગયા હોય ત્યારે તો નવરવિને ય વળ પાછા રમીને આવે એટલે ખુબ ગોભરા થયાને અમદાવાદ તો પડે. પણ કઈ સમજે જ.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
એક વાત અને પાછા પેલા ફુવારા નીચે બેસે. એટલે કુવારામાં તો કેટલું બધું પાણી નીકળી જાય કેટલું બધું પાણી જાય. કઈ ખ્યાલ જ ન રે અને અત્યારના મેં તો એટલા બધા એવા યુવાનો પણ જોયા છે કે થરૂમમાં સાથે મોબાઈલ ફોન લઈને જાય હવે ત્યાં શું આટલું બધું તમારે એવું. મનોરંજન મેળવ્યા વગર ના રહી ગયા તા એમ થાય. ત્યાં બાથરૂમ માં ફોન લઈ જાય ને ત્યાં જોર જોરથી ગીતો વગાડે. અને ફુવારો ચાલુ હોય એવી રીતે તે નઈ એટલે કઈ અંદાજો જ ન રે કે કેટલું નાયા કેટલું પાણી. વાપર્યું. કેટલો સમય પાણીની અંદર રહ્યા તબિયતને પણ નુકસાન થાય ને સાથે. અને પાણી તો બગાડવાનું જ છે ઉપરથી એટલે આ પાણીના બચાવવા મા ટે ને બધાને સમજાવવું બહુ જરૂરી છે બ્રશ કરતી વખતે તે બાળકો. છે ને એમ નળ ખુલ્લો રાખી દે એટલે મારે ઘડિએ ઘડએ ટોક ટોક કરવા પડે. કે ભાઈ બાળકો બંધ રાખો પાણી ન નળ પાણી નો નળ બંધ રાખો બ્રશ કરતી વખ તે કોગળા કરો ત્યારે જ નાળને ચાલુ કરો. આવી રીતે જો નાનું નાની વસ્તુ સમ સમજશે ને બધા તો જ તે પાણીનો કંઈક બચાવ થશે નહીતર પાણીનો બચાવ જ નહીં થાય. સાચી વાત છે ને.
સાવ સાચી વાત છે હા તમારી આ તમે જે બ્રશ કરવાનું કીધું ને એ તો એવું છે ને કે હું આમ માથે ઉઊભી ના રહું ને ત્યાં સુધી છે ને કોઈ નળ બંધ જ ના કરે. અ હું એમ કહું કે ત બ્રશ કરો છો બરોબર તમારા મોમાં બ્રશ છે તમે ઘસો છો. ત્યારે તો તમે નળ બંધ કરો અથવા એક ગ્લાસ લઈ લો બરાબર. એક ગ્લાસમાં થોડું પાણી લઈ લોઉ એક આખો ગ્લાસ ભરી લઉ હું એવુ નથી કેતી તમે થોડા પાણીમાં તમે બ્રશ કરો. પણ તમે એક આખો ગ્લાસ ભરીને તો વાપરી શકો ને એમાંથી તમારે જોઈએ એટલું વાપરતા જાઓ તમે. તો તમારે એટલીસ્ટ એનું બચાવ તો થશે સોડું તો ઓછું બચાવશે- - પછી અગર આપડે અત્યારે જો ગરમી છે એટલે એસી- - બરાબર તો એસી નું જે પેલું આઉટડોર યુનિટ ન જે પાણી પડતું હોય ને- - એટલું એ પાણી ટોટલ વેસ્ટ- - નીચે અમારે જમીન ઉપર જતું હશે. અને આખી આખી રાત એસી ચાલે બધી સોસાયટી માં આખી આખી રાત એસી ચાલે. એટલે આખી રાત એસી પડ્યા એસી માંથી પાણી પડ્યા જ કરે પડ્યા જ કરે- - એમ ન થાય કે એ ત્યા- - આપણે નીચે ઢોલ મૂકી દઈએ કે એ પાઇપ ની એવી કઈ વ્યવસ્થા થાય કે- - પુલ છોડવા છે એમાં ડાયરેક્ટ એ પાણી જતું રહેે- - તમે એવો પાઈપ લગાવી દો ને બરાબર- - તો ડાયરેક્ટ એ પાણી છે ને એ પૂલ છોડવા એ પાઈપ દ્વારા પૂલ છોડવામાં આવી- - પાણી જતું તો એ લોકોને બી આ ગરમીમાં પાણી મળી રહેશે કઈ ન જાય- - પણ એવું કોઈ સમજતું જ નથી ને આપડે જોઈએ ને તો બધા આપણી ઉપર હસે છે બોલી? પણ એવું નતું કે એ પાણી પણ ચોખ્ખું હોય ભલે પીવાલાયક ના હોય પણ ફૂલ છોડવાને- - કે ઝાડ છે એને તો ચાલે- - અને તો પછી છે બીજું છે હવે આરુનું પાણી છે બરાબર અમારે ત્યાં તો- - જગ્યા એ આરોફિલ્ટર લાગેલા છે. એટલે આરો નું પાણી છે તો આરો નું પણ કેવું છે કે જો આપણે ઘરમાં પાંચ લીટર ભરીએ ને તો- - સામે દસ લીટર વેસ્ટેજ વોટર કાઢીશુ. એ ફિલ્ટર થઈને આવે ને એટલે જે ફિલ્ટર થાય ને એ દસ લીટર પાણી જાય- - એટલે હવે તમે વિચારો કે આપણે ઘરમાં પાંચ જણા લેતા હોઈએ તો ત્રીસ- - લીટર પાણી તો આપણે ઓલમોસ્ટ વધાનું તો ગણી કે રસ- - ન બ બે ત્રણ લીટર ગણો અને બાકીનું તમે રસોઈ મા એમાં તમારે જોઈએ- - એ ત્રીસ લીટર પાણી તો આપણે ભરતા જ હોય એ. અ તો એની સા ત્રીસ લીટરની સામે સાહીઠ લીટર પાણી વેસ્ટેજ જાય- - એટલે મેં એક સાઈડ માંથી છે ને એક ડ્રિલિંગ કરાવી- - અને એનો જે વેસ્ટેજ વોટર ન પાઈપ છે ને એ ડ્રીન કરાઈ અને નાનું એવું કાણું પડાઈ દીધું- - અને એમાં એ પાઈપ છે ને પસાર કરાવી લીધો અને એ પાઈપ- - છે ને ડાયરેક્ટ આપડે- - ડોલ છે ને એ ડોલમાં જ અમે નથીએ ડોલ ભરાય એટલે અમે એ મીનમાં નાખી દઈએ- - કપડા ધોવાના મશીન માં એટલે એટલી સ એ પાણી નો તો વપરા જ થાય છે. આ તો કેવું થાય છે કે બધે માણ- - છોડે જ જાય છે વેસ્ટેજ જ થયા કરે વેસ્ટ જ થયા કરે છે કોઈને કદર- - નથી એ વસ્તુ શું કેવું બેન તમારે?
બહ સાચી વાત છે એ તમે જે આરો ની વાત કરી ને અત્યારે બધા આરો માં એવું જ થઈ ગય- - પેલા તો એ સાદા એકવાગળ હતા ને- - તો એમાં એવું વ્યસ્જ પાણી બહ નીકળતું નહી. એ એટલું સારું હતું એ બાબતે પણ હવે જે આરો આવ્યા છે ને- - વધારે સારું કરવા જાય છે ને એ આવી રીતે પાણી નો બગાડ બહુ થાય છે- - એટલે ઘણી જગ્યાએ મેં જોયું છે આમ નામ- - ગેંડી જ ગેંડીમાં એ નળી મૂકી દીધી હો એટલે એમાંથી એ પાણી જતું રહેે. પણ એની બદલે એવું કક- - કન્ટેનર જો ત્યાં રાખે કે જેથી એ પાણી પણ બચાવી શકાય એ આઈડિયા તમારો બહુ સારો છેમેન. તમે જ્યાં મશીનમાં વાપરો છો ને. હું તો મશીન માં એતે છેલ્લે જે ડઢોળ નીકળ્યો હોય ને પાણીનો. એનાથી હું આખું ફળ્યું ને ઘસી નાખું એટલે શું. કે પાણી ન એટલો બચાવ થાય કે નમું પાણી એની માટે બગાડવું ના પડે. એટલે ફળિયો ધોવાનું છેલ્લે જ રાખવાનું છે જેથી મશીનનું જે. ડોળ વાળું છેલ્લું જે પેલો ઘાણ તો બહુ ગોબરો હોય ચલો એઈ ન લઈએ પણ. બીજું હોય ઓછા ફીરવાળું ને થોડું ચોખ્ખું પાડ. તો એનાથી ફળિઓ સાફ થઈ શકે પછી આ વરસાદ આવતો હોય ને બેન. તો વરસાદ માહ હું તો. પેલા ટબ ને તપેલા અને એ બધું છે ને. આમ ચતું જ મૂકી દઉં એટલે શું કે એમાં વરસાદનું. પાણી ભેગું તો થાય અને અગાસી માંથી. પેલો વરસાદ આવે ને ત્યારે અગશીમાં સાવનોો ફેરઈ આવવાનો એટલે. આખી અગશી પણ ચોખ્ખી થઈ જાય તો એની માટે કોઈ નવું પાણી વાપરવું ના પડે. વરસાદ ના પાણી એ તે સાફ થઈ જાય અને પછી જે એમાં. થી ઓલો ધોધ પડતો હોય ને એનું જે. અગારશી માંથી પાણી નો નિકાલ કરવાનો હોય. એમાં જે પાઈપ રાખ્યો હોય એમાંથી જે ધોધ પડતો હોય ને હું. એ પાણી પણ ભેગું કરું અને પછી એમાં કચરો બેસ. સથી જાય ને એવું થાય ને એટલે પાણીનો ઉપયોગ પણ વાસણ વિછડવામાં. કે પછી એક વારનો જે કપડાનો ડોળ કાઢવાનો હોય. આપડા ધોવાના હોય સામું ના. બોળને કે કપડા બોલીને તો હું એમાં કરું એટલે શું કે. પાણી ની બચત. કેમ કે આપણેે આમ મન એમ પાણી વાપરશું નાે તો પછી આપણા બાળકો એવું જ શીખશે. નહી એવું શીખશે એટલે એની પછીની જનરેશન તો સાવું જ હશે. એક તો કઈ પાણીને બચાવવું જોઈએ એવો કન્સેપ્ટ. તેમના મગજમાં જ નહી. એટલે આપડે તે સતર્ક રહેેવું પડે બેનામાં. સાચી વાત છે ને.
સાવ સાચી વાત છે જો આપડે અત્યારે પાણી નહી બચાવીએને તો આગળણે પેઢીને પાણી મળવાનું નથી. અને તમે આજે ઘણી જગ્યાએ સજા. ઘણા ગામડાા અપમાન કરી છે બ. પછી ભગ્ય દિવસે પાની આવ છે બરાબર ઘણા વાતો મોટા મોટા શહેરોમાં. પાણી બાકી ઘણા કામડાઓમાં તો કેવું છે. કે બફરે દિવસે પાણીની હાથમાંર પાણી ભરી રાખવું પડે. અને તમે જુઓ ત્યાં કેટલી તકલીફો પડે છે. અતા તો સવાર સાંજ બે ટાઈમ પાણી આવે આપણે મોજા. સમસ . ખટા કહેત્ર સમસ્યા નથી કે આપણે પાણી નો ઉપયોગ વ્યવસ્થિત કરીવીએ. તો બીજા બધા નાના ગામડાને પણ એટલું પાણી મળી નેને. અરે પાણી બાકી પણ હ કું છું. આું પાણી તમે ઉકે મશીનમાં ના. પણ તો તમે પોતામાંવા કચરારા કરવામાં બી તો વેસાણી બાી શકો. સમ શું નથી બસ વધારે એમ થચી ગ બ. પતા મળશ દુરુપયોગ કરે ડરે. પણ એું શ શુંતા કે આગની પે. તને પર્સનલી આપણનું જ સોચવાનું. કે
તમે જે કીધું ને કે નાના ગામડાઓને પાણી નથી મળતું સાચી વાત છે બેન નાના ગામડાઓ અરે અમુક આપડ શહેરી વિસ્તારમાંય પણ અમુક જગ્યાએ પાણી આવે છે ને અમુકમાં નથી આવતું. એવું થાય છે. તમે જે કીધું ને. બધાનો વિચાર કરવો જ જોઈએ અને બાળકોને એવું શીખવાડવું જોઈએ કે બધાનો વિચાર વિચાર કરતા શીખ એટલે આપણેે જ તે આ પાણીને બચત કરવાની ટેવું આપણેે જ
હમ.
કુવા ન હવે તો બધું થઈ ગયું છે કુવા ન બધું શું? ગામે ગામે કુવાને એ બધું હતું તો એમાંય ડાયરેક્ટ વરસાદ નું પાણી એમાંય પડતું. એટલે ઈ બહાને એમાં થોડોક સંગ્રહ થતો હતો. હવે તો જમીન માંથી પાણી નીકળતા વાર લાગે છે. હમણાં અમારી બાજુમાં એક જગ્યા એ છે ને પેલું ગોળ ખોદાવ્યું ને તો કેટલું એને હતું જ તે પણ એને તળ ઊંડા વયા ગયા હતા. તો એને પાણી જ ન આવે બોરમાં મ્યુનિસિપાલટી નું પણ નહોતું આવતું. બાજુમાં જ છે છતાંય તે બોલો બાજુની જ સોસાયટીમાં રહે છે. છતાંય એ લોકોને પાણી નહોતું આવતું અમારે ફૂલ આવે પણ એને ના આવે. એ લોકોને છે ને સારું હતું બોર હતો ઘરમાં પણ એમાંય તે તળ ઊંડા વયા ગયા હતા એટલે કેટલું ખોદ આવ્યું ને તોય કઈ ત તોળ આમ ઉપર આવ્યાજ નહી. બોલો કેટલી તકલીફ છે આપડ પાણી જમીન માંથી પણ હવે ઓછું જોવા મળે. આવું ના આવું ચાલ્યું ને બેન તો આપડે સંતને બહુ. સાચી વાત છે ને?
સાવ સાચી વાત છે હવે સાચું તો છે તો મારું છે ને થોડું કામ આઈ ગયું છે. તો હું તમને થોડી વાર રહીને કરું હ બેન આવજો.
આવજો.
હા.